હા બસ મજામાં તમે કેમ છો
બસું પણર મજામાં
હમ બરાબર મેં કીધું ચાલો આજે આપણે ખોરાક પર વાત કરીએ
હ ખુબ સરસ વાત છે ખોરાક તો જીવન માટે ખુબ જરૂરી છે
હમ બિલકુલ ખોરાક વગર તો જીવન જ શક્ય છે ને
સાચી વાત છે. અગર મનુષ્ય ખ સારું ખોરાક લે રહે બ સારું ખોરાક ખાય તો તેને કોઈ જાતની બીમારી ના આવે.
હમ્મ એજ. સારું ખાવાથી આપડે બધા એ અહ હેલ્ધી ખાવા ખાવું જોઈએ, જેનાથી થી આપણું શરીર પણ સ્વસ્થ રહે, અને હમ્મ.
સાચી વાત છે, સાચી વાત છે. અગર મનુષ્ય ગમે તે ખાય તો તેનું શરીર બગડી શકે છે, અને તેને ખૂબ રોગનો શિકાર થઈ શકે છે. તે છ તેના તે તેથી બચવા સારું ખોરાક ખાવું અને સારું ભોજન કરવું.
હા, બિલકુલ સાચી વાત છે તમારી. હમ્મ, બોલો.
આપડ ગુજરાતમાં તો બધે અલગ-અલગ પ્રકારના ખોરાક મળે છે.
હા બિલકુલ. જેમ કે અહ બધે ગુજરાતમાં બી અલગ અલગ જેમ કે ઉત્તર ગુજરાતમાં અલગ જમવાનું હોય, અહ પછી દક્ષિણ ગુજરાત તમાં અલગ, મધ્ય ગુજરાતમાં અલગ હોય. એટલે બધાનું અલગ અલગ જમવાનું મળી રે બધા
સાચી વાત છે ઘણા લોકો એમ કહે છે ગુજરાત નું ખાવાનું તો ખુબ મીઠ ધુ ને ગડ્યું હોય છે તમારું શું કેવું છે.
એટલે હા થોડું માત્રામાં તો હોય છે આપડે કોઈ પણ શાકમાં આપડે બધા અમુક ઘરોમાં અમ અમ મોરસ નાખતા હોય છે પછી થોડું ખાંડ અ લઈ એમ કે મીઠું પણ વધારે માત્રામાં ખાય છે એટલે થોડું તો છે જ આમ જોવા જઈએ તો
સાચી વાત છે ગુજરાતના લોકો તો દાળભાત અને શાકમાં પણ મીઠાસ વધે છે.
હા એજ જ ભાગ્યે જ કોઈ ઘરમાં એવું હશે કે જ્યાં દાળમાં ને એમાં બધામાં મી પેલું શું કેવાય મોરસ ના નાખાતી હોય
સાચી વાત છે ખાન તો ગુજરાતીઓની પેહચાન છે. તે દાળમાં ખાંડ વગર કાતો ગોળ વગર દાળ બનાવે જ નહી
હમ બિલકુલ સાચી વાત છે અમારે પણ આવુંજ છે અમે પણ ખાંડ અને ગોળ બેવ યુઝ કરીએ જ છે અમને એના વગરની દાળ ભાવે જ નહીં
સાચી વાત છે અમુક વાર ખટાસ ખટ ખાટી દાળ બનાવવાની ઈચ્છા થાય. તો ઈમલી કાતો અ લીંબુનુ કાતો ઉનાળાના સીઝ ઝન માતો કેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેનાથી આપણા શરીરમાં વિટામિન સી વધે છે.
હમ બિલકુલ સાચી વાત છે હ તમારી
સાચી વાત છે સાચી વાત છે. આપડા ઘણા આપડા સૌરાષ્ટ્રમાં તો ઘી નો રોટલો ને રીંગણ બટાકાનું શાક હા હા
હા બોવ ફેમસ છે ત્યાં સૌરાષ્ટ્રનું તો આ ખાવાનું હું એકવાર એ સાઈડ ગઈ તી તો મે ટ્રાય કર્યું તો મને એટલું બધું ભાવ્યું હતું કે હું બે રોટ
સાચી વાત છે ત્યાં તો લપલપતું ઘી ને બાજરાનો રોટલો ને રીંગણનો ઓળો ગરમ ગરમ ને ખૂબ સ્વા પૌષ્ટિક હોય છે.
હમ બહુજ પૌષ્ટિક હોય છે ખાવાનું તો
તે આપણું રક્ત વધારે છે. અને આપણા શરીર માટે ખુબ સારું માનવામાં આવે છે.
હા અને તમને કેવું ઘરનું ખાવાનું વધારે ભાવે કે બહારનું ખાવાનું?
મને તો જોઓ મને ઘરનુ ખાવાનું પણ ભાવે અ પણ બહારનું ખાવાનું સારું હોય સ્પૌષ્ટિક હોય તો બહારનુ પણ ભાવે.
બાહારનુ હવા પૌષ્ટિક તો હોય નહી આમ તો જોવા જયે તો.
તે ખૂબ સરળ તો નથી મળવા માટે પણ અમુક જગ્યાએ જોવા જઈએ તો સારું મળે.
હમ એ તો છે અમુક જગ્યાએ મળી રહે આપણને જેવું જોઈ તું હોય એવું બાકી બધે તો પોસિબલ નથી.
સાચી વાત છે બટ આજકાલ ના છોકરાઓ તો ખોરાક એટલે ગમે તે ખાય છે અને પછી કે છે મારે જીમ જવું છે.
હા એજ ગમે તે ખાય અને પછી જીમ જાય અને જીમ જાય તો બી મેં તો કેટલા લોકો મેં કાલની જ વાત અમે કાલે બહાર જમવા ગયા તા તો જીમનું બેગ લઈને માણસ સો ખાવા આવે છે.
સાચી વાત છે. પીઝા ને બર્ગર ને ખબર ને મેં દોસ્ત અગાડયા પછી કે પેટ વધી ગયું તે વધી ગયું.
હા, મેદો તો આપ આપણા પેટ માટે બહુ ખરાબ એ ખુબ જ નુકસાનકારક છે, આપણા શરીર માટે તેટલો બને એટલો મેંદોને આપણે ખાવો ના જોઈએ.
સાચી વાત છે. આપે આપણા શરીર ને જે પૌષ્ટિક આહાર વધારે જેમકે, વિટામિન હંમેશા પ્રો પ્રોટીન યુક્ત ખોરાક ખાવો જોઈએ.
હમ, અત્યારે તો પેલું પ્રોટીન વાળું ફૂડ પણ બહુ ચાલે છે. અત્યારે બધા પ્રોટીન વાળા ફૂડો વધારે લેવાનો પ્રયત્ન કરે છે.
સાચી વાત છે તે સવારે સારું બ્રેકફાસ્ટ કરવું તેનાથી આખું દિવન દિવસભર આપડે એનર્જેટિક રહીએ.
બિલકુલ કંઈક એવું લેવું જોઈએ, જેનાથી આપણને પ્રોટીન ને બધું મળે તો આખો દિવસ ભૂખ ના લાગે, જો આપણે સવાર નાસ્તો જ ના કરીએ તો પછી અ વેલા ભૂખ લાગી જાય છે આપણને.
સાચી વાત છે. અને બપોરનું ભોજન સૌથી વધારે માત્રામાં કરવું જોઈએ, જેના કે આપણા આગળનો દિવસ
ચલાવી શકીએ.
ઓહો બિલકુલ સાચી વાત છે અને આજકાલ તો લોકો અ કઈ ખાવા બના આવુ ના હો પડે એટલા માટે ઓન લાઈન બધું ફૂડ ડિલિવર કરી દે અને પછી ખાય અને પેટ પણ બગાડે અને પૈસા પણ બવગાડે.
સાચી વાત છે. ઓનલાઈન ફૂડ પણ બગા વાત કરી છે કે ઓનલાઈન ફૂડ એ બધું બગાડ દીધું છે અને તેથી લોકો સ જમવાનું સમયસર નથી કરતા. બે વાગે ત્રણ વાગે બહુ તમે જમવાનું કર જેનાથી પેટ તો બગડે જ બગડે અને શરીર પણ બગડે.
હા બિલકુલ સાચી વાત છે. આપણે આપણા શરીરનું તો પહેલા ધ્યાન રાખવું જ પડે કે આપણા શરીર માટે શું ખાવાનું સારું છે. છે શું ખરાબ છે અને અ પાણી પણ આપણે પૂરતી માત્રા માત્રામાં દિવસમાં ચાર પાંચ લીટર તો પીવું જ જોઈએ નહી તો પછી એનાથી પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે
સાચી વાત છે સાચી વાત છે બૉડી ને પૂરતું માત્રામાં પાણી ના મલે તો ખુબ રોગો પણ થઈ શકે છે અને ઘણા લોકો તો તે પણ નથી પીતા અને ઘણા લોકો મેં જોયા છે, કે બપોરનું જમવાનું પણ નથી કરતા ડાયરેક્ટ રાત્રે જ જમે છે અને જમતા જ સૂઈ જાય છે
હા, એ ખોટી આદત છે કે જમીને સીધું આપણે સુઈ ના જવું જોઈએ જેનાથી આપણું વજન પણ વધે છે ખાસ કરીને આપણે જો જમીને સુઈ જાય ને, તો આપણું પેટ વધી જાય છે એટલે આપણા અ ખાઈને સૂવાનું અવોઈડ કરવું જોઈએ
સાચી વાત છે, સાચી વાત છે આપડે તેવું ખાવું જોઈએ જેનાથી કે આપડ રોગકારક શક્તિ વધે અને આપણા ફાયદાકારક હોય શું કેવું તમારૂ
બિલકુલ, બિલકુલ સાચી વાત છે, મારે એક ફ્રેન્ડ છે ને એ પણ એમને પણ આવી ટેવ છે કે જમીને સીધું સુઈ જાય
હા, એ તો સમજાવવું જોઈએ તમારે.
હમ્મ, બિલકુલ મેં સમજાવ્યું તો છે પણ હવે ઉતારે કોણ.
હા, અને એ તો મેં પણ સાંભળ્યું છે કે અહ મારો બી એક ફ્રેન્ડ છે કે તે અહ બપોરે સમયસર જમતો નથી ને રાત્રે પણ સમયસર જમતો નથી. કે રાતનું જમવાનું સવારે જમે ને સવાર જમવાનું બપોરમાં.
હમ્મ, એ ખરાબ આદત છે એનાથી આપણું શરીર બગડી શકે છે. તમારે પણ સમજાવું જોઈએ.
આપડે સમજાવીશું બધું સમયસર જાતે સમજી જશે. અને જેનાથી મો આપડું ફેસ છે ત્યાં પણ ખુબ અસર દેખાય.
બિલકુલ, બિલકુલ.
ને એટલે પૌષ્ટિક આહાર કરવું જોઈએ.
હા, એજ અત્યારે તો લોકો જુઓ ને બહારનું ખાઈ ખાઈને ફેસ પર એટલા બધાને પિમ્પલ્સ થાય જાય એટલું ઓઇલી ખાવા ખાય બહારનું કે એના થી આપનું ફેસ પણ બગડી શકે છે અત્યારે તો લોકોને આપડે જોઈએ છીએ આ પિ પલ્સ ને ઘણું બધું થાય છે એનાથી ફેસ પણ બગડે છે આપડો.
હા, ફેસ પણ બગડે છે પછી એ પિમ્પલ્સ વા પૈસા પણ ખર્ચે છે. એટલે ફીસ પણ બગડે અને પૈસા પણ બગડે.
હમ્મ, પૈસા કઈ રીતે?
અહ એમાં કેવું છે કે આવ કે પૈસા એ રીતે બગડે એ પિમ્પલ્સ થાય ને તો ડોક્ટર ને બતાવા જતા રહે પછી ડોક્ટર હ-હાઈ ચાર્જ કરે.
હમ્મ, એ તો છે આનાથી પૈસાનો પણ બગાડ થાય છે.
સાચી વાત છે. એટલે આપડે પૌષ્ટિક આહાર લેવું જોઈએ અહ તેથી તે ઘણા રોગોથી આપણને બચાવી શકે
હ હમ બિલકુલ સાચી વાત છે ખોરાક તો સારો ખોરાક તો આપણે લેવો જ જોઈએ અને બધાને કેવું પણ જોઈએ કે કયો ખોરાક ખવાય અને કયો આપણા શરીર માટે નુકસાનકારક છે એમ
સાચી વાત છે સાચી વાત છે તમે શું પસંદ કરો પૌષ્ટિક આહાર કે બહાર ન ખાવાનુંનું
અ ના હું તો પૌષ્ટિક આહાર ખાવાનું જ પસંદ કરું છું હું તો મહિના માં કદાચ એક વાર શું બહારનું ખાતી ગઈ છે બી મને બી યાદ નથી કે એક વાર થી વધારે મેં કદી ફાત હો
જે એમ કે
જેમ કે હ પનીર ચીલી મને બહુ ભાવે છે તો હું મહિનામાં એક વાર ખાલી પનીર ચીલી ખઉં છું
ખુબ સરસ ખુબ સરસ એ તો કંટ્રોલ રાખવું જોઈએ ને તો એમાં બી પૈસા બગડે
બિલકુલ કંટ્રોલ તો રાખતું જ જોઈએ
સાચી વાત છે ખુબ આનંદ આવ્યો તમારા જોડે વાત કરીને
મને પણ સારું ચલો ફરી ક્યારે વાત કરીશું મળીએે બાય
હા મળીએે બાય